શું કરી રહ્યા છો ભાઈ?
હા મત કઈ નઈ અહ એટલે ચોમાસાની આવે છે એટલે કે હવે લાકડા થી જ ભેગા કર્યા છે કારણ કે, તમે શું કર્યા છો?
કાઈ નહી મેં પણ હમણાં લાકડા અમે પણ લઈ આવ્યા હતા અમારી જે વાડી છે અમે જ્યાં ખેતી કરી છી ત્યાંથી લઈ આવ્યા હતા, પરંતુ મેં તમારી સાથે વર્ષા ઋતુ જે આવી રહી છે તેના ઉપર જ વાત કરવા માંગુ છું, કે વર્ષા ઋતુ તમે તો ખેતી કરો છો એટલે વર્ષા ઋતુ તમે તો ઘણી બધી રીતે ઉપયોગી થતી હશે ને. તો થોડા ઘણો ઉપયોગો મને પણ બતાવો જણાવો ને કે તમને કેવી રીતે ઉપયોગી થાય છે.
વરસાદની ઋતુમાં તો તમે જાણો છો કે બધા આપડે ગામડા લોકો અત્યારે તો આપડે ડાંગર વધારે રોપે ભાટ એટલે જે હોય તે વધારે રોપે છે અને વરસાદની ઋતુમાં એ લોકોને કે જે એ ખેતી કરે છે તે એમાં પાણી ની વધારે પડતી એમ જરૂર બવ ઓછી પડે છે. કારણ કે વરસાદની ઋતુ આવે જેના કારણે પાણી મળી રહે છે એમ, વરસાદના કારણે. પરંતુ એમાં થોડી ઘણી તકલીફ પણ થાય છે અને ઉપયોગીતા એ જ છે કે એ આપણે જે વરસાદની ઋતુમાં આપણે પાણી સ્ટોર કરીએ તો પછી આપણને લાંબા ગાળા સુધી ચાલે એ આપડે આપડે વિચારવું જોઈએ એટલે કે લાંબા ગાળા આપણને પાણી જરૂર પડે છે. જે ઉનાળામાં તમે જાણો છો કે ઉનાળામાં કેટલી ગરમી પડે છે જેના કારણે આપ પાણી પણ આ આજુબાજુ જે પણ નદીઓ હોય છે ભઈ તળાવો હોય છે તે સુકાઈ જાય તેના કારણે પાણી ની અસર થઈ જાય છે. જેથી કરીને આપણે આ ચોમાસાના ઋતુમાં જે પણ પાણી સ્ટોર કરેલું હોય તે આપડે ત્યારે કામ આવે છે અને મને તો ચોમાસુંનું જે પાણી એટલે કે હું સ્ટોર કરું છું એ તો મને ખુબ ઘણું કામમાય આવે જ છે ઉપરાંત જે ખેતીમાં પણ યુઝ કરું છું જેમ કારણ કે ખેતીમાં તમે જાણો છો કે પાણી ખૂબ ઉપયોગી છે. જેથી જેને કારણે આપણેે આજે પાણીનો સ્ટોર કરીએ. અને ચોમાસા ઋતુ તો મને ખૂબ ગમે છે. આ રીતે મે ઉપયોગ કરું છું તો આમાં કેઈ રીતે ઉપયોગ કરો છો.
હા તમે વાત જાણ એ બધી સાચી છે કે આપડણે ખેતીમાં તો પાણી ખુબ જ ઉપયોગી છે અને પાણીનો આપડણે સ્ટોર રાખીએ તો આપડા જે ઉનાળેની ઋટ હોય છે ત્યારે અમારા બાજુ પણ ઉનાળીની ઋટમાં શું છે કે ત્ડા ના અમારા જે ખેતર હોય છે સુકાઈ જાય છે નદી તળાવ બધું જ સુકાઈ જાય છે એટલે અમને પાણી ની ખુબ જ આવશ્યક. અછત ઉભી થઇ જાય છે એટલા માટે અમે શું કરીએ છીએ કે જે વરસાદ ન પાણી હોય છે તે કુવામાં અથવા તો અ ત્યાં બોર કરવામાં આવ્યો છે પીપળા છે બધો ભરીને અમે સ્ટોર કરી રાખીએ છીએ એટલે જયારે ચોમાસાને રોટ. ખટમ થાયને જ્યારે ઉહળ દઋુ આવે. ત્યારે પૂરતું પાણી મળી રહે એટલે અમ. એ રીતે પાણી સ્ટોર કરીએ છ છેીએ અને જે ચોમાસાું નટું છે તેમાં અમારા જે અમે દાદાજી મે નાનો હતો તના દાદા સાથે અમે માછલી પકડવા કરચલા પકડવા પછી કાચવા પકડવા એમ જતો હતો કારણ કે પાણી વધારે હોય છે અને કેટલીક માછલીઓ. પાણીમાં ટણાઈને આપડણે જે ખેતરો હોય છે તેમાં આવી ચડે છે કેટલીક ગટરોમાં પણ માછલી જોવા મળે છે અને તે પકડવાની પણ ખુબ જ મજા આવી જાય છે અને પકડતા પકડતા એને પછી અમે રસોઈમાં અઠવાડો એને આપણે ઘરમાં શંગારીએ પણએ એટલે ખુબ જ મજા આવે છે શું તમે કોઈછ. પકડવા મિત્રો સાથે કે તમારે દાદાજી સાથે કોઈ વાર ચોમાસા તમે ગયા છો બાર.
તો તમે જાણો છ કે મા. લી પણ. એ કે આવ બછ. પડે છે પછી જે આપણી નડી હોય છે ચડા હોય તે ભરાઈ જાય છે અને તેમાં જે માછલી આવે છે તે ખુબ એટલે કે મે મને પણ તો નોનવેજ છું એટલે કે હું પણ માખલી ખાવં છું અને મને પણ. ખૂબ ભાવે છે અને ચોમાસું રૂટમાં અમારા ઘર બાજના અને ફ્રેન્ડ લોકો પણ હું એમની સાથે જાઉં છું ફિશિંગ કરવા એ મજા અલગ જ છે કારણ કે. આપડા પાસે જે નદી હોય છે તળાવમાં ફિશિંગ કરવાનું. ખુબ મજા આવી જાય છે અને અત્યારે તે મજા અલગ જ હોય છે જેથી કરીને. ચોમાસાુની રોટીમાં આ. આ જે મોડ ખુબ મજા આવે છે અને બીજું તો એજ છે કે ગામડામાં આવી નદીઓ હોય છે ખાડીઓ ત્યા ભરાઈ જાય એટલે બધા ભેગા થાય છે વાતચીત કરે છે અને એક બે વાતચીત કરે છે કે શું પૂર આવે છે બધા. બધા વાતચીત કરે જેથી કરીને તે પણ મને ખુબ ગમે છે અને ચોમાું ચોમાસા રૂટ બીજું તો એ ક છે કે એ રૂટુ ખુબ મજા પણ છે અને તમે જાણો છો કે વધારે વરષદ પવઠી આ તમે બધા ગામડામાં ડૂબી પણ જાય છે એવું પણ મારે સોશિયલ મીડિયા સાંભળ્યું હતું જેથી કરીને વધ વ. પડ્યો હતો પણ ગામડા માટે તો ખ એલે દુઃખ જ છે કારણ કે અમુક ગામડા એવી એવી વિસ્તારમાં હોય જેમ ખુબ પવતન નજીક હોય જેના કારણે પર્વરમાંથી નીકળતું હોય એટલે પર્વરમાં નીચે આવતું પાણી આખું ગામડા ને ડૂબી કરે તેવું પણ એટલે શક્યત થાય છે કારણ કે. વધારે પડતી તં હિમાચલ પ્રદેશમાં બધા રહેતા લોકો ધર્મશાળામાં બધા રહેતા લોકો એ લોકોને પણ ખૂબ તબીફ થાય જ છે કારણ કે વધારે જો વરસાદ પડ્યો તો પછી એ લોકોને આખું પાણી ભરાઈ જાય છે ઘરમાં પણ એ પણ મેં તો જોયું છે કારણ કે એટલે વધારે વરસાદ પડવાથી. સ્થમાં પણ તમે જાણો છો કે જેવા બધા સોશિયલ મીડિયા પર આવે છે કે આટલું પાણી ભરાઈ ગયું અને બધા લાવું પડ્યું એ બી સમસ્યા રહેલી છે વરસાદ વધારે પડવાના કારણે શ તમારા ગામડામાંું કઈ થયેલું છે વધારે વરસાદ પડવાના કારણે કઈ.
ના એમ તો ગામડાઓમાં આવું કઈ થતું નથી પરંતુ જે શહેરોમાં છે કે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાવામાં આવતી નથી તેથી ઘણું બધા જે પાણી જગ્યા છે તે રસ્તા ઉપર ભેગું થઈ જાય છે જેના કારણે વાહન વ્યહાર અટકી જાય છે એમ. ઘણા બધા ગેરફાયદા પણ છે એટલે સિટીમાં આપણે પહેલાથી જ પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થા કર છે અને ગામડામાં માટે શું છે કે વરસાદને કારણે ચારે બાજુ એકદમ લીલાછમ વાતાવરણ છવાઈ જાય છે અને કોઈ વાર કાળા વાદળ આવી જાય છે તો આપડ આમરે બે. લા બેસીને ચા પીધી હોય છેને પણ કઈ અલગ જ મજા હોય છે અને ચોમાસાના રૂટોમાં તો અમે પણ મિત્રો સાથે સાયકલ લઈને ફરવા નીળી જાય છીએ ચોમાસા રૂટોમાં શાકભાજીમાં કોઈ નુકસાન જાય છે કેમ કે કોઈ લગતાર અઠવાડિયું બે અઠવાડિિયા સુધી વરસાદ ચાલુ હોય તો સૂર્યપ્રકાશ એટલે કે વાદળ. વાણે સૂર્ય પ્રકાશ આપણે ધરતી સુધી પહોંચતો નથી જેના કારણે આપણે ખેતીમાં નુકસાન જાય છે પરંતુ ચોમાસાના રૂટ વગર તો ખેતી કરી શકાતી જ નથી એટ પાણી તો ખુબ જ આવશ્યક છે અને એના કારણે નદીઓ તળાવ અને પછી જે ડેમ્માં પાણી એકદમ. ભરાઈ જાય છે હરિયાળી ક્રાંતિ એકદમ થઈ ગઈ હરિયાળી હરિયાળી જોવા મળે છે ખુબ જ મજા આવે છે સવાર ઉઠીને પણ આપડે ચકલાઓ જે પશુ પંક્ષીઓ હોય છે તેઓ પણ હોય છે આપડે કશે ફરવા ગયા હોય તો ત્યાં મોડ નાચતા પણ જોવા મળે છે ઘણા બધા જીવ જંતુઓ પણ જોવા મળે છે અને ખૂબ જ. એમાં પણ આપણે જે મહારાષ્ટ્ર છે જમ્મુ કાશ્મીર છે એ સાઈડ અને ઘણી બધી મેઘાલય એ બધી જગ્યા જો ફરવા જઈએ તો ખુબ જ મજા આવી જાય છે એટલે ચોમાસાની રૂટુ મને તો ખુબ જ ગમે છે અને ચોમાસાના રૂટુમાં આપણેે જો સાકરલી જમતા હોય તો સાથે પાપડ ખાવાની પણ. અલગ જ મજા આવે છે અને આપડે બધા સાથે મળીને કોઈ વાર શું છે કે બહાર ગયા હોય ભીના આવીને આવીએ તો ઘરે ટાપવા માટે પણ બેસીએ છીએ અને એટલે ઠંડી લાગે છે એટલે મજા આવે છે ઠંડીમાં ઊંઘવાની પણ મજા આવે છે તમને શું છે તમારે પણ તમારી બાજુ જે ઠંડીની આ જે વરસાદની રઋટુ છે. તમે પણ મજા મારતા હશો ને તો બીજા થોડા ઘણા વાક્યો મને જણાવશો ઠંડી વરસાદ વિશે.
વરસાદની એટલે જે વરસાદની ઋતુ આવે છે ચોમાસા. તેમાં તો તમે જાણો છો કે એક બધા લોકો અને લોકો કારેલા ન શાક પણ બઉુ ભાવે છે અનેધ લોકો ખુબ માળથી ખાય છે મને તો કારેલા નથી ભાવતું પરંતુ હું જો વરસાદની ઋતુ માટે તમે જાણો છો કે ખાવાની મજા કઈ અલગ જ છે. ચિકનને હું ખાં છું ને ત્યારે તો ખૂબ મજા આવી જાય છે બપાર બેસ તોો અને બીજું તો ચોમાસાની ઋતુમાં તો તમે જાણો મકાઈ આપણે બાફીને ખાઈએ છીએ તે પણ મજા આવી જાય મજા આવી જાય છે કારણ કે ચોમાસાની ઋતુમાં પણ આપણને મકાઈ ખાય તો આપણા માટે ખૂબ સારો અને એ સમય આપણે. ખાવું જોઈએ અને બીજું ચોમાસાની ઋટુમાં તમે જાણો છો ખેતી વત તમે વાટ કરી કે બધા ગામના લોકો બધા ખેતી વધારે કરતા હશે કારણ કે જેના કારણે એ લોકોને ચોમાસાની ઋટુમાં એ લોકોને ખોટ પડી જાય છે કારણ કે વધારે વરદ પડવાથી એ લોકોને નુકસાન ન થવાનું છે પરંતુ એટલે જે. તેમાં ચોમાસા ઋતુમાં કઈ ખેતી કરાય તે એ લોકો ધ્યાન રાખવું જોઈ જેના કારણે એ નુકસાન તો ઓછું થય એમ જેથી કરીને ખેડૂતો એ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે અને હું પણ ચોમાસાની ઋતુમાં જે ખેતી કરું છું એલે માપની કરું છું કારણ કે વધારે ખેતી કરું તો આપણને નુકસાન થવાનો ભ એવું રહે છે કારણ કે વધારે. પડ્યો તો પછી શું કરીશું એમ. ને આપણે રોકી શકતા નથી જે. કરીને આપણે જેટલું ઓછા પ્રમાણ ખેતી કરીએ એ સારું છે ચોમાસા ઋતુમાં ચોમાસા ઋતુમાં વધારે પડત આપ ડાંગર પેટ આપણા માટે સારું છે કારણ કે ડાંગર એટલે કે બહુ બહુ પહેલું નથી પડતું પરુ અમુક વાર નુકસાન થાય જ છે. ને જે નુકસાન થાય છે તે પણ સરકારે કે પછી આપડા જે ગામના સરપંચ છે આપણને એનું વળતર આપવું જોઈએ કારણ કે એ તો કોમ. કાર આપ બ. થી છે જેના કારણે જે નુકસાન થાય છે તેનું વળતર આપવા જોઈએ સરકારે માન્ય રાખવી જોઈએ અને સરકારારે આવી બી જે યોજના આવે છે. ખેતીવાળા ખેડૂતો ના એ ખુબ જરૂરી છે કારણ કે ચોમાસાનું માં ઘણું બધું એમ એટલે કે તમે જાણો છો કે આપડે જે આંબાવાડી હોય એને પણ આ બધી કેરી આવેલી હોય છે. તે ઉનાળા ઋટુમાં આવેલી હોય પરંતુ વરસાદ વહેલો પડવાથી એમને નુકસાન પણ થાય છે એટલે આવું બધું કમ મોસમી વરસાદના કારણે આવ જે પણ ખેતી કરે તેમાં નુકસાન થાય છે. તમને કોઈ એવું નુકસાન થયેલું છે?
ના એમ તો અમાર બાજુ તો એવું કઈ નુકસાન થયું નથી. પરંતુ કોઈ વાર શું છે કે અમારા ઉનાળામાં કેરીનો પાક લે છે અને કોઈ વાર ચોમાસું વહેલું બેસી જાય છે, એમ તો ચોમાસા ની ઋતુની શરૂઆત જૂન મહિના થી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે પરંતુ અમારી કેરીનો પાક એમ તો મે મહિનામાં પતી જાય છે. મે મહિનો એન્ડિંગ હુધીમાં અને જયારે ચોમાસા રૂટો આવે ત્યાં સુધી અમારો ક્યાંક રહેતો નથી પરંતુ હાલમાં શું છે કે વાતાવરણમાં જે ચેન્જીિસ થઈ રહ્યું છે. જે પ્લાસ્ટિકનું પ્રદુષણ વય વધી વધી ગયું છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે તેના કારણે શું છે કે વરસાદ જયારે આવવો જોઈએ તેનાથી પહેલા જ આવી જાય છે એટલે અ મે મહિનામાં જ આવી જાય છે. તેના કારણે અમારો જે પાક છે તે ખુબ જ નાશ પામે છે. એમ તો વરસાદને લીધે એટલી બધી ઇફેક્ટ થતી નથી, વરસાદને કારણે તો ફળ મોટા થઈ જાય છે પરંતુ વરસાદની સાથે જે પવન આવે છે જોર પર તેના કારણે જે અમારી કેરીનો પાક હોય છે તે સદ ત્દન પણ નાશ પામે છે એટલે અમ ને ગણુબધુ નુકસાન સહન કરવું પડે છે અને સરકાર એમાં સહાય તો કરે છે પરંતુ સરકાર પણ એમાં કેટલીક સહાય કરે આપણે જો આપણે મહેનતને પાક તૈયાર કર્યો હોય તો આપણને ફળ મળવું એ જરૂરી છે પરંતુ ખેડૂતોનો એક આધાર જ આપડે જોવા જઈએ તો કેટલાક અમાર બાજુના જે ખેડૂતો છે. તેનો આધાર તો ખેતી જ છે અને એમાં જો કે એન મ મોસ્ટ ઓફલી જે ખેડૂતો છે તેમનો પાક તો કે કેરીનો જ પાક છે અને એમાં પણ જો વરસાદને કારણે આવું કઈ થશે તો અમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. એટલે વરસાદ તો એમ તો સારો જ છે પરંતુ એની સાથે પવન નઈ આવે ત્યાં સુધી એ ખુબ જ સરસ બને છે અને વરસાદમાં બીજું શું છે કે અમાર બાજુ અમેટો મશરૂમ નેવ ખાવા જઈએ છે ને ગામડાઓ માટે તો શું છે કે મશરૂમ ખાવાની પણ અલગ જ મજા આવે છે. એટલે અમેટો વાળીએ મશરૂમ સોધવા માટે નીકળી જાય છે. કેટલીક વાર મશરૂમ ઘણી બધી મળે છે એનું શાક પણ કઈ અલગ જ. ઊગે છે. ખુબ જ માર્કેટમાં આપણે એ વેચવા જઈએ એની પ્રાઇસ એટલે કે કિંમત પણ ઘણી બધી એવી સારી હોય છે. એટલે આપણે લઈ શકીએ નથી પરંતુ આપડે ખાઈ શકીએ છીએ અને ચોમાસા ઋતુમાં એક મોટી પ્રોબ્લેમ એ આવે છે કે અમે ગામડામાં રહીએ છીએ ત્યાં રસ્તાઓ જે હોય છે તે કાચા હોય છે તેના કારણે જે વરસાદના પડે છે ત્યાં રસ્તા ઉપર એકદમ કીચડ ગંડુ થઈ જાય છે, પાણી થેર થેર ભરાઈ રહે છે એના કારણે મચ્છરો પણ ઘણા બધા પાગે છે અને એના કારણે આપણા શરીરને ઘણી બધી નુકસાન થવાની સંભાવના રહે છે એટલે વરસાદ ઋતુ એક એકસ એંગલ થી જો ખેડૂતોના માઇન્ડસેટથી જોવા જઈએ તો ખુબ જ સારું પણ છે અને ઘણા બધા રોગો પણ લાવે છે. એટલે વરસા ઋતુમાં આપણે હંમેશા ચેતીને રહેવું જોઈએ. જ્યાં પાણી પણ ભરાઈ જાય ત્યાં આપણે પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને એ રીતે આપણે રહેવું જોઈએ ને પાણી ખુબ જ ઉપયોગી છે વરસાદમાં નહવાની પણ કઈ અલગ જ મજા આવે છે ચાલો આ આપણે જયારે સાથે મળશું ત્યારે મે તમને આ બધૂ વરસાદઋુતુ વિશે ઘણું અંધાણપૂર્વક વાત કરીશું.
કોઈ વાર બીજી વાર.